હલો, હાલો, હા હા તમારો અવાજ આવતો. મારો અવાજ આવ
હા તમારો વાર એકદમ ત્યારથી મારામાં તો આજે આપણે પેટ્રોલિંગ ની વાત કરી રહ્યા છે, કે ભારતમાં આજે આપડે પેટ્રોલિંગ નું બોવ બોવ તંગી પડી રહી છે, જેમકે આ તમે જોઈ શકો છો, કે આ વર્ષે તમને જોવું કે ઘણો પેટ્રોલ તંગી પડી રહી હતી. પેટ્રોલ નો ઘણો ભાવ વધી ગયો છે, જેમ કે તમે જોઈ શકો છો કે ભારતમાં પેટ્રોલપંપ હતા પતવાના કારણે તેઓને પેટ્રોલ ઘણા પેટ્રોલ પંપ પર. પેટ્રોલ ના હોવા છતાં તેઓ લોકો રાત્રે મોડે સુધી ઉભી રહ્યા લાંબી લાઈનો કરી રહ્યા તેઓએ. તેવી પેટ્રોલની ગાડી આવી. છતાં તેઓ પેટ્રોલ નાખતા પેટ્રોલની લિમિટેડ લિમિટેડ રાખતા હતા જેવી કે તે હેવી સસીની એન્જિન કે જેવી કે ની ગાડીઓ તેમાં તમે પેટ્રોલ ને સો કે બસોથી સ્ટાર્ટિંગ જ થાય છે જેમ કે એવરેજ નું તો તેઓ એવરેજ જ રહી છે તેમનું પેટ્રોલ વધુમાં વધુ ઉપયોગ હોય છે તો તેઓ પેટ્રોલપંપ વાળા મના કર ના પડતા હતા કે તમે આ ન લખાવી શકો છો તમને લિમિટ બસો રૂપિયાનું જ પેટ્રોલ મળશે જેમ કે તમે જાણી શકો છો કે તેઓ આ વર્ષે તમે જાણી શકો કે તમે ઘણી લાઈનોમાં હતા. તથા એકબીજાને મારામારી પણ થઈ રહી છે જે પેટ્રોલ ની તંગી હોવા છતાં તમે જાણી શકો તો તમે તેમાં તમે શું જણાવી શકો છો
હા તો તમારી વાત સાચી છે પેટ્રોલ નો ભાવ વધી ગયો છે કારણ કે જે પેટ્રોલ ઉપરથી આવતુ હતું ને જ્યારે દેશમાં દેશમાં પેટ્રોલની તંગી ના હોવા છતાં અછતોની શરૂઆત થઈ છે ત્યારે પેટ્રોલ કેમ બધાને માપનું આપવામાં આવતું હતું કારણ કે એનું કારણ હતું કે પેટ્રોલમાં ભાવ વધારો થવાનો હતો જે એના કારણે ને બધાને પેટ્રોલ માપમાં આપતા હતા જેમ બધી જગ્યાએ અમુક જગ્યા પચાસ રૂપિયાનું અમુક જગ્યા સો જગ્યા સો રૂપિયા ન અમુક જગ્યા જોઈએ તો બસો રુપિયાનું અમુક જેટલી લિમિટ હતી ફોરવ્હીલમાં બે હજાર રૂપિયાની એવી અમુક જેટલી લિમિટ હતી એમ કે કારણ કે ઉપરથી પેટ્રોલ આવતું ન હતું પેટ્રોલ તો આવતું હતું. પરંતુ એમાં ને કે જે પહેલે પંચાણું રૂપિયા ભાવ હતો ને એમાં ડાયરેક્ટ સાત રૂપિયાનો વધારો એકસો બે રૂપિયા થઈ ગયા જેના કારણે આ બધી પેટ્રોલ ની મહામારીની સર્જન થઈ. થી જેવી રીતે કે ગેસ ગેસ વાળુંમાં પણ એવું થયું હતું કે બર્તણ માટે દેય લાકડા શોધવાની જરૂર પડી ગઈ ગામડાના લોકોને તો વાંધો નહી ગેસ વાળું પરંતુ શહેરના લોકોને ગેસ વાળા પ્રોબ્લેમ ઉભી થઈ હતી તેવી જ રીતે પેટ્રોલ વાળું પણ પણ સમસ્યા મોટી ઉભી થઈ હતી તેમ જોઈએ તો પેટ્રોલ પેટ્રોલ પેટ્રોલ અને ડીઝલ બંને વસ્તુમાં ઘણો ભાવમાં ફેરફાર થયો છે અમુક જગ્યાએ એકસો બે રૂપિયા લીટર અમુક જગ્યાએ દેશ જુદા જુદા અલગ અલગ અ રાજ્યમાં એકસો સાત રૂપિયા એવું અલગ અલગ જેવ ભાવ જોવા મળી રહે છે અને એના કારણે ઘણી જગ્યા પેટ્રોલ પંપ પર એટલી બધી લાંબી લાઈન હતી કે જ્યાં ઉભી રહીને એક કલાક બે કલાક જે એટલે આમ ટાઈમ સ્પેન્ડ કરીને આપણને કમસે કમ પચાસો રૂપિયાને જેટલું પેટ્રોલ મળતું હતું. તે આમાં લોકો સાંજ દિવસ એક કરી રાત દિવસ એક કરી પેટ્રોલ નાખતા હતા. જેથી પેટ્રોલ ને એ લોકો મજૂરી એ કે કંપારી જ્યાં જતા હોય ત્યાં જવામાં તેમને મદદરૂપની જીવનમાં પહેલું હોવું જરૂરી છે જેના કારણે ટુ વ્હીલ છે મોટર બાઈક છે, એમાં પેટ્રોલ નાખીને આપડે કઈ બી જવું હોય તો જઈ શકીએ છીએ અને એવી જ રીતે ઇલેક્ટ્રશન ઇલેક્ટ્રિકલ બાઈકની વાત કરીએ ઇલેક્ટ્રિકલ બાઈક માં ચાર્જિંગ ચાર્જિંગ પોઈન્ટ . ચાર્જિંગ પોઈન્ટ આવેલું હોય છે પરંતુ તેના કરતાં મોસ્ટ ઓફલી બધા લોકો પેટ્રોલ વાળી ગાડી વાપરે છે. તો ગાડી વાપરતા વાપરતા લોકોમાં એટલો બધો મહામારી સર્જાય. ઈ કે પેટ્રોલની કે પડાપડી થવા લાગી કે પહેલે જેને પેટ્રોલ મલે એને પહેલે પેટ્રોલ લાખવા છે કે તે પણ મળતું. તે લોકો પાંચ દસ કિલોમીટર દૂર જઈને પોતાની ગાડીમાં પેટ પેટ્રોલ નાખે છે. અને ઘણી મુશ્કેલીથી દસ પંદર દિવસ પછી ડાયરેક્ટ ઉપરથી પેટ્રોલ આવે છે. અને તે એનો પેટ્રોલનો સદ ઉપયોગ કરવા માટે પબ્લિક લોકો જાય છે. પરંતુ ત્યાંના લોકોએ બી સારી રીતે સલાહ આપી. જ્યાં એ લોકના મેનેજર હોય પેટ્રોલ પંપના માલિક હોય એમણે ને બધાની વિચારીને પચાસ રૂપિયાનું સો રૂપિયાનું પેટ્રોલ નાખી આપે છે. આ પેટ્રોલથી બે તન દિવસ ચાલી રહે એમ એના કારણે એ લોકો પેટ્રોલ માપનું નાખી આપતા હતા. જેથી આ ગાડી પેટ્રોલ પંપની કાર્યની પદ્ધતિઓ જળવાઈ રહે અને બધી જગ્યાએ પેટ્રોલ પંપની સુવિધા મળી રહે અને બધ બધા લોકો ગમે ત્યાં અટવાય નહી. તે બધું જોવામાં આવતું હતું. જો પે પટ્રોલ જ ન હોય તો દરેક દરેક માર્ગ દરિયાઈ જહાજ કારણે વચ્ચે પેટ્રોલ લઈ આવ્યા હતા તે જ પેટ્રોલ નો ઉપયોગ કરીને એ વઢાવઢીમાં એ પેટ્રોલમાં સતત ભાવ વધારો થતો રહ્યો જોવા મળી રહે છે. તે જ રીતે ગેસમાં પણ ઘણો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલમાં જોઈએ તો એકસો બે રૂપિયા એકસો બે રૂપિયા લીટર પહેલા હતું. પચોતેર રૂપિયાને એવું હતું. પછી ઘણા દસ પંદર વર્ષમાં ઘણું ચેન્જ થવા મંડી ગયો. ભારત દેશમાં જેના કારણે ને પેટ્રોલ બહુ મોઘું થઈ ગયું છે. જેનાથી લોકો પોતે ફરવાના હોય તો ફરી શક તા નથી. પોતાની જરૂરિયાત પ્રમાણે ભારત દેશમાં બધુ વસ્તુનો ભાવ વધતો વધતો રહે છે. પરંતુ જેનો ભાવ વધવો જોઈએ. જેમ કે દૂધ ને પેટ્રોલ વા વાળું ને એ બધું એમાં વધ્યા કરે છે. પણ જેમાં વધવાના શાકભાજી ને એવું ખેડૂત પર પૈસા ઓછા લે છે ને એ લોકો સામે વાળા પર વધારે પૈસા લે છે. એ બધું ખોટું કેહેવાય છે. જેના કારણે પેટ્રોલ પેટ્રોલ પર વાત આવી ગઈ. તેમાંથી આ બધું પેટ્રોલનું સોલ્યુશન નીકળે તેમ ન હતું. તેથી આપણે બે જણા વાત કરીએ ને એમ પેટ્રોલનું જે પણ સોલ્યુશન થાય એ આપણે કરીએ એમ તેના માટે મેં તમને ફોન કરેલો હતો. પછી તમે કીધું તેમ પેટ્રોલને એ બધું મોઘું થવાનું કારણ એમ મોંઘું તો થાઈ જ જાય ને કાર કારણ કે લોકોમાં એની જ જરૂરિયાત વધારે છે. એટલે કે લોકો જ્યાં જાય ત્યાં બાઈક લઈને જાય છે. અને એક કિલોમીટર જાવાનું હોય ત્યાં પણ બાઈક સુલે છે એટલે તેમાં એક કિલોમીટરમાં બી કેટલું પેટ્રોલ બરી જાય છે. એટલે પેટ્રોલનો વ વધારે ઉપયોગ અને ભાવ વધવાથી બાઈકનો ઓછો ઉપયોગ થાય એમ કરીને સરકાર દ્વારા પેટ્રોલનો વધારો કરવામાં આવ્યો છે. એવું આપડે જોઈએ છે તો તમે આના પર શું કેહશો? તમે બે વાક્ય કઈ જણાવો એમ આનું શું કેવું જરૂરી છે?
તમારી વાત સાચી છે. કે આજના સમય માં પેટ્રોલની ખુબ જ તંગી પડી રહી છે. જેમ કે આપણે પેટ્રોલ વગરની પેટ્રોલ ન હશે તો આપડી પેઢીનું બહુ નુકસાન થશે. જેમ કે તમે ઈ બાઈક કે સીએનજીનું તમે કહી શકો છો કે તેઓ વ્હીકલ સારા છે. પણ તેઓ ગાઢ કે મોટા ડુંગરાઓ ચડી શકતા નથી. જેમ કે તેઓ મોટા ડુંગરાઓ કે પેટ્રોલ તે એવરેજ પેટ્રોલમાં જ હોય છે. જેમ કે ઘાટ કે ઉપર મોટા ડુંગરા જેમ કે પિકઅપ ટેમ્પો, કે પછે આઈસ તેમાં પેટ્રોલ પેટ્રોલ કે ડીઝલની એવરેજ આવે છે જેમ કે ઘાટ ચડવા માટે તો તમને એવરેજ હોવી જોઈએ કેમ એવરેજ ના હોય તો આપણે ઘાટ કે ડુંગરો ચઢી શકતા નથી તેથી ડુંગરો પરથી શાકભાજી કે માલસામન અન્ય પ્રકારના માલસામાનો ના લાવવા હોય તો તે લાવી શકતા નથી તેથી પેટ્રોલ ના હોય તો આપડે માલ સમાન લાવી શકશું નહી કેમ કે પેટ્રોલ ના હોય તો ઘાટ કે ડુંગરો ચડી શકશે તે તે માટે તે એવરેજવાળા કે પછી ડીઝલની કે પેટ્રોલની જરૂર હોય છે. તેથી આપણે જાણી શકીએ છીએ કે આજના સમયમાં લોકો ઘણું પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ પણ તંગીઓ ઘણી તંગી કે ભાવ વધી રહ્યો છે પણ લોકો માનતા નથી કે એ ઘરમાં ચાર થી પાંચ ગાડીઓનો વપરાશ કરી રહ્યા છે જેઓને એક જગ્યા જવું હોય તો અલગ અલગ ગાડીઓ લઈ જાય છે, પણ તેઓ એક એક જ ગાડી લઈ જતા હોય તો તેઓને પેટ્રોલની બચત થઈ શકે છે એમ જેથી લોકોને પેઢીને પેટ્રોલ મળી રહે તે માટે તે પેટ્રોલનું બચત કરી રહી તે માટે તે લોકો જવાબદાર છે જેઓ કે તેઓ પછી તમે કહી શકો છો કે તમે પેટ્રોલને મહામારી જેવું કે અન્ય બચત તો કેમકે ભાવ વધી રહ્યો છે ભાવ વધવા છતાં લોકો ગાડીનો વાહન વ્યવહાર વધી રહ્યો છે તો પણ લોકો છે. જેમ કે પેટ્રોલ વાળી પેટ્રોલ કે ડીઝલની ગાડી હોય છે લે છે પણ એક થી તમે શું કરી શકો છો.
તમે કીધું એ પ્રમાણે જો માઈલેજ ની વાત કરો છો માઈલેજમાં ઘાટ ચડવામાં તો જરૂરી છે પણ જો સ્પીડ એમની હશે ગાડીની તો જો ડીઝલ, પેટ્રોલ, સીએનજી જે એમ ક્લિયર હશે કે એમ ચોખ્ખું હશે તેના દ્વારા માઇલેજને માપી શકાય છે એટલે સ્પીડ માટે હિસાબે સ્પીડમાં ગાડી જશે એટલે એમ કે ડુંગર ને એવું ચડી જાયને આપણે જે જરૂરી વસ્તુઓ ચીજવસ્તુઓ જે જોઈતું હોય તે આપને યોગ્ય રીતે પ્રાપ્ત થઈ શકે છે એ તેથી પેટ્રોલ અને ડીઝલ ની ખરીદી કરવી જરૂરી છે અને એમનું હોવું ભી જરૂરી છે એમ આ તેમ પેટો પેટ્રોલ ના હોય તો આ કશું કે માલ સમાન પહોંચાડવાનો કે પછી ખેતી કરેલી હોય એ બધું માલસા સામાન લઈ જવાનું હોય એ બધું માટે જો ગાડી ના હોય તો બધું અસંભવ નથી પરંતુ જો પેટ્રોલ છે એટલે બધું યોગ્ય રીતે ડુંગરા ચઢીને ગમે તે કરી ને આપણે માલસામાન પેટ્રોલ ને બધું પહોંચાડી શકીએ છીએ જેથી કરીને આવતા આવતા પેઢીઓને એમ સરળ થઈ શકે છે. છે તે માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બાઈક તેમજ અન્ય સીએનજી વસ્તુઓ કાઢવામાં આવે છે, ઇલેક્ટ્રિક બાઈક બાઇક ના લીધે પેટ્રોલ જો ભવિષ્યમાં ઘટશે તો ભવિષ્યમાં ઘટશે તો એમના માટે આ ઇલેક્ટ્રિક બાઈક બહુ જરૂરી બનવાની છે એ તેમાં તે આ બધું કાર્યરત થઈ રહ્યું છે. તો આના વિશે આપણે થોડી વાર પછી વાત કરીશું. ચાલો તો પછી આપણેે એના વિશેે વાત કરીશું હવે